હેલો હા સલામમાલીકુમ.
સલામ કેમ છે.
બસ હું એકદમ મજામાં છું. કઈ નહી છુને આ વર્ષે એ અમા એવું નક્કી કરી રહ્યા છે. ઠીએ કે છે ને અજમેર જઈએ ને અજમેર ની છઠ્ઠી ભરવા જઈએ. તો તમારે પણ આવું છે અજમેર.
હા.
તમને માહિતી નહી હોય અજમેનની દરગાહની પણ હું તમને છે ને સાભ પણ માહિતી આપું કે જે અજમેરની દરગાહ છે ને. તે ખ્વાજા મોઈનુદ્દીન ચિસ્તની દરગા છે. કે થયાં હે ને. ભારતની સૌથી પ્રસિદ્ધ સુફી દરગાહ ની એક દરગાહ છે. આ હજરત એ ખ્વાજા મો ન દિન ચિસ્તી ગરીબ નવાજ ની છે. જેઓ ચિસ્તી સુફી પરંપરા ના મહાન સંત છે. અને ખ્વાજામરી નું જે ચેસ્ત છે ને બારમી સુધીમાં ભારત આવ્યા હતા તેમને પ્રેમ શાંતિ અને માનવતા અને ભાઈચારા નો સંદેશ આપ્યો હતો. તેમના અવસાન પછી હેને અજમેર માં તેમની દરગાહ બનાવવામાં આવી હતી. મુગલ બાદશાહ અકબરે પણ અહી અનેક વખત મુલાકાત લીધી હતી. અને ખાસ કરીને તે દરગાહ છે ને તે હિન્ંદુ મુસ્લિમ શીખ અને અન્ય ધર્મો ના લોકો અહી શ્રદ્ધા પૂર્વક આવે છે. દરગાહ માં ચાદર અને ફૂલ ચડવાની પરંપરા છે. અને તેની સાથે સાથે છે ને કે દરગાહ ની અ અંદર છે ને એક કવાલી નો પણ પ્રોગ્રામ કરવામાં આવે છે જે કવાલી નો પ્રોગ્રામ છે ને તે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ તેછે અને દર વર્ષે છે ને એ લાખો અ શ્રદ્ધાળાઓ છે ને દર્શન કરવા આ આમાટે આવે છે અને ત્યાંનો જે એક ઉર્ષ છે તે ખ્વાજા સાહેબ ના વાર્ષિક ઉર્સ નો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવાય છે. આ પ્રસંગે દેશ વિદેશમાંથી હજારો ભક્તો આવે છે. છે અને અહીં કવાલી નો પ્રોગ્રામ હોય છે દુઆ હોય છે. અને ખાસ કરીને તે દિવસે અ અજમેર શારી માંરૂ મસ્ત ઉ ઉરસ પણ મા થાય છે. અને અજમીરસરીફ તો છે ને તે રાજસ્થાન ના અજમેર શહેરમાં આવેલું છે. તે ખ્વાજા મોઈનુદીન ચીસ્તનની દરગાહ છે ને તેમને ગરીબ નવાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ખાસ કરીને ત્યાં હે ને ઉત્સવ ઉપર ઘણી બધી ભીડ જોવા મળે છે આપણને કે ત્યાં તો બઉ બધી ભીડ હોય છે આમ તો આપડે આડા દિવસ તે પણ ત્યાં છે ને તો આપણને બઉ બધી અ ભીડ જોવા મળે છે. અને બઉ મોટી દરગાહ છે તમને પણ કઈ માહિતી છે આની?
બઉ બઉ મોટું ધાર્મિક સ્થળ છે. અને અજમેરનો ઇતિહાસ અને વારસો જે છે તે તો આપડે અજમેર નો ઐતિહાસિક વારસો જો જાણ સ્થાપના અજમેર ની અગિયારમી સદીમાં ચૌહાણ વણસદના રાજા અજય રાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આશે અજય મેરૂ તરીકે ઓળખાતું હતું જે અજય પર્વત તરીકે ઓળખાતું હતું. પૃથ્વીરાજ ચૌહાણનું શાસન મહાન હિન્દુ યોદ્ધ ધા અને દિલ્હી અજમેર ના શાસક પૃથ્વીરાજ ચૌહાણ ના સમયમાં અજમેર તેની રાજધાની નુ મુખ્ય કેન્દ્ર હતું. અને મુગલ પગ અને સ્થળમાં મુઘલ સમ્રાટ અકબર દર વર્ષે અજમેર શરીફ દરગાહ ના દર્શને પગપાળા કરીને આવતો હતો ત્યારબાદ અંગ્રેજોના સમયમાં અજમેર મેરવાડા સિંધુ બ્રિટિશ ગવર્નર ના નિયંત્રણ હેઠળનું રાજસ્થાનનું એક માત્ર રાજ્ય હતું અને મેર ની વાત કરીએ તો અજમેર ઘણા બધા અન્ય જાણીતા સ્થળો છે જેમ કે સોનીજીકી, નસિયા જે ઓગણીસમી બનેલી હતી દર જૈન મંદિર છે તેનો મુખ્ય ખંડ સ્વર્ણ નગરી તરીકે ઓળખાય છે. એમાં લાકડા પણ શું અયોધ્યા નગરી અને જૈન પૌરાણિક કથાઓની અદભુત પ્રકૃતિઓ બનાવવામાં આવી છે. ત્યાં પછી કરીએ તો આપડે છે જે ઓગણીસો બાણું માં અંગ્રેજો એન્જિનિયરિંગ સ્ટેરી ફોય દ્વારા દુષ્કાળ રાહત કાર્ય બનાવવામાં આવેલુ એક મુતી કૃત્રિમ તળાવ છે જ્યાં સાંજના સમયે અહીનો નજારો ખૂબ જ સુંદર હોય છે અને અજમેરમાં આપણે વાત કરીએ તો ત્યાંની વાનગીઓની તો જ્યાં કઢી, કચોરી અજમેરનો સૌથી લોકપ્રિય નાસ્તો અહીંની મસ્ત કચોરી પણ ખાટી અને તીખી કઢી નાખીને પીરસવામાં આવે છે. ત્યાર પછી ત્યાં સોહન નો ઓળો પણ મળે છે ખાસ કરીને દરગાહ બજારની આસ પાસ મળતી આયત રખિયા બરા મીઠ અને જે રબળી પછી ઘેવર પછી માલપુર ઈ આખા રાજસ્થાનમાં જાણીતા છે અને અજમેરમાં તો આપણેે શું અજમેરના કોઈ પણ પરંપરાગત રાજસ્થાની રેસ્ટોરન્ટમાં પ રોયલ થાણી નો સ્વાદ પન મારી શકીએ છીએ ને એવુ વીસ નો ઉત્સવ જે છે ને ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તીની પૂર્ણ તિથિ નિમિત્તે દરગા શરીફ ખતે રજબ મહિનામાં છ છ દિવસ માટે ઉર્ષ ઉજવાય છે જેમાં વિશ શ્વભરના સૂપી સંગીતકારો અને શ્રદ્ધાળુઓ ભાગ અને ત્યાં પછી આપડે પુષ્કળ પણ છે ત્યાં બાજુમાં ત્યાં પણ જઈ શકીએ તો તે વિશે શું કેવું છે તારે
હા આપડે પુષ્કળ તો જઈ શકીએ પણ તેમ ખારથી ને સાવ નજીક આપડે જો વાત કરી ને તો કા તારાગઢ જવાની બઉ મજા આવી જાય છે તારાગઢ છે ને એ બહ મસ્ત કિલ્લો પણ આવેલો છે ને જે થોડુંક જ દૂર છે જે રાજસ્થાન અને અજમેર શહેરની નજીક આવેલી અરવલ્લી પર્વતમાળાની ટેકરી પર આવેલો છે અને તે ઐતિહાસિક કિલ્લો છે રાજસ્થાન સૌથી પ્રાચીન કિલ્લાઓમાં એક માનવામાં આવે છે અને આ કિલ્લાનું નિર્માણ છે ને ઈસવીસને આઠમી સદીમાં ચૌહાણ વંશ ના રાજા અજય રાજ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને છે ને અજમેન શહેર ની સુરક્ષા માટે આ કિલ્લો બ નાવામાં આવ્યો હતો બાર ના વિવિધ રાજવંશો અને મુઘલ શાસન દરમિયાન પણ તેનો પયોગ થયો હતો અને જો તે કિલ્લાની વિશેષતા ની હું વાત કરું ને તો તે કિલ્લો સમુદ્ર સપાટી લગભગ અઠ્યાવીસો ફૂટ ની ઊંચાઈ પર આવેલો છ અયથી સમગ્ર અજમેર શહેર એક અ અને આ સાંગર લેખ નું સુંદર દૃશ્ય પણ જોવા મળે છે અને એક કિલ્લાની મજબૂત દિવાલો અને પ્રાચીન સ્થાપત્ય પણ જોવા મળે છે તનાગઢ નો કિલ્લો છે ને તે અજમેર માં આવેલો છે તે રાજસ્થાન નો સૌથી જૂના કિલ્લોઓમા નું એક કિલ્લો પણ માનવામાં આવે છે તેની દિવાલો અને દરવાજો પ્રાચીન છે અને અજમેર આપડે દરબાર પર ત્યાં જઈએ તો ત્યાં પણ જવા અને તેની સાથે સાથે છે ને અનાસાગર અ એ પણ બહુ સરસ જગ્યા છે કે અના સાગર છે ને એ એકદમ નજીક જ આવેલું છે અન સાગર છે ને એ એક જાત નું તળાવ છે કે જે હે ને અ અજમેર શહેરમાં આવેલું છે અને એક સુંદર મસ્ત તળાવ છે અજમેર નું સૌથી લોકપ્રિય પ્રવાસ સ્થળ પણ છે અન સાગર તળાવનું નિર્માણ છે ને ઈસવીસન અગિયારસો પાંત્રીસ અને અગિયારસો બ તીસ દરમિયાન ચૌહાણ વંશના રાજા દ્વારા કરવામાં આવ્યું હતું આ આજ અનાસાગર નામ પરથી તેનું નામ અનાસાગર પડ્યું છે અને તળાવ નું પાણી છે ને વરસાદ અને આસપાસ ના વિસ્તારમાંથી એકત્ર થાય છે તેની આસપાસ સુંદર બગીચાઓ અને ફરવા માટેના માર્ગ આવેલા છે સાંજ ના સમયે અહીંના સૂર્યાસ્ત ખુબ જ મનમહોર લાગે છે પ્રવાસીઓ બોટિંગ અને કુદરતી સૌંદર્યને આનંદ માણે છે અને સાગર તળાવ છે ને તે એકદમ દરગાહ ને ગેટ ના બહાર નીકળીને ત્યાંથીને બસ દસ પંદર મીટ નો જ રસ્તો થાય છે તે ફરવા માટે પણ બઉ બેસ્ટ જગ્યા છે અને તમારા ધ્યાનમાં પછી આવી કોઈ જગ્યા છે
તો ઘણું બધું ફરવા જેવું છે જેમ કે અના સાગર ની જે વાત કરી તે બરાબર છે તે બારમી સદીમાં પૃથ્ પૃથ્વીરાજ ચૌહાણના પિતામાં અરુણા જ ચૌહાણ દ્વારા બનાવવામાં આવેલ સં સુંદર કૃત્રિમ તળાવ છે તેની પાસે દોલત બાગ પણ આવેલું છે સુભાષ ઉદાન આવેલું છે ને ત્યાર પછી ત્યાં ઢાઈ દિનકા ઝોપડા પણ છે જે ઈન્ડો ઈસ્લામિક સ્થાપના કાળ ન પ્રાચીનમ એક ઐતિહાસિક ઈમારત છે અને ત્યાં અને મ્યુઝિયમ પણ છે જે મુઘલ સમ્રાટ અશોક દ્વારા બનાવવામાં આવેલો કિલ્લો જેમાં આવે રાજસ્થાનની ઇતિહાસના શાસ્ત્રોનું સંઘ અને ત્યાં આપડે જવાની વાત કરીએ કે ત્યાં મુલાકાત લેવાનું સ્ટેજ હવામાન ખુબ જ આહલાદાયક હોય છે જેથી ફરવાની ઉત્તમ મજા માણી શકીએ અને ત્યાં આપડણે જવાનું કહીએ તો રેલવે માર્ગમાં પણ આપણે જઈ શકીએ અજમેર જંક્શન ભારત તેમજ ગુજરાતના પ્રમુક પ્રમુખ શહેરો જેમ કે અમદાવાદ વડોદરા સુરત સાથે સીધી ટ્રેન સેવાઓ થી જોડાયેલું છે અને ત્યારબાદ આપડણે હવાઈ માર્ગથી જવું જોઈ તો બ એરપોર્ટ આપણે છે ને કિશન ગ્રહ એરપોર્ટ પડે જે અજમેર થી આશરે ત્રીસ કિલોમીટર દૂર
તે સિવાય જયપુર એરપોર્ટ થી પણ આપણેે જઈ શકીએ જે આપણને એકસો પાંત્રીસ કિલોમીટર છે તો તે વિશે આપડે એ પછી વાત કરીશું
હા ઠીક છે સાંજે હું તમને નિરાંતે કોલ કરું ઠીક છે બાય